હલો.
નમસ્કાર મિત્રો.
હા નમસ્કાર તમે કેમ છો મિત્ર.
મજામાં છે મિત્રો તમે મજામાં છો ને?
હા હું પણ મજામાં શું શરદી કે શું થયલુ છે તમને?
હા મિત્રો થોડું શરદી થઈ રહ્યું છે પરંતુ સારું થઈ જશે મિત્ર. મિત્રો દવા લીધી છે એટલે, તમે પણ ધ્યાન રાખજો મિત્રો.
હા હમણા કેમ કે ચોમાસું છે એટલે ધ્યાન તો આપવું જ જોઈએ હમણાં. હમ તમે કં ગેલા ત તમને
હા મિત્ર આ ફ્રેન્ડ લોકો કે કે થોડું આપડ હવે ચોમાસું એવું આવી ગયું છે તો લીલુંછમ વાતાવરણ થઈ ગયું છે બધી જગ્યાએ. તો એ લોકો કેહેતા હતા કે ચાલો આપણે થોડું ફરવા જઈએ તો એ લોકોને કેવા પ્રમાણે એ લોકો ના એ લોકોને નામ ના પાડે તો પછી એ લોકોને પણ ખોટું લાગે, કેમ કે મિત્ર મિત્ર ફરવા જઈએ તો મજા આવે, એટલે એ લોકો સાથે થોડું સાપુતારા બાજુ ગેલા હતા મિત્ર, એટલે થોડું વરસાદ ને એવું આવ્યું એટલે હમણાં
એટલે તમે ભીજા ગલા હે ને એમાં કે પછી, એમાં જ. એનાથી થોડું ત જે વાતાવરણ ઠંડુ હશે એ એનાથી જે ઇફેક્ટ થઈ જાય છેવ.
હા મિત્ર એવું જ.
બરાબર, તો હમણાં કઈ કામમાં જ છો કે એમ જ કઈ બેઠા છો?
હા મિત્ર હમણાં તો બેઠા છે.
હા તો હું તમને લે એક મારો જરાક એમ વિષય જેવો મેં પસંદ કરેલો છે. તો એના વિશે થોડી ઘની તમારા પરથી માહિતી લેવા માંગુ છું તો તમે કોની મને થોડી ઘણી માહિતી આપશો? હું પણ તમને થોડી ઘણી માહિતી આપી હું. તો જે છે કામ સમય વ્યવસ્થા પણ તો તમે થોડી ઘણી એના વિશે માહિતી આપશો?
હા મિત્ર, તમરો ટોપિક સમય ક થોડું એક બાર મને કેશો તો મને
હા આ આપડે જે ખબર આપડે કામ ને જે કોઈ કામ રે તો અ સમય રેય, તો એનું કઈ રીતના વ્યવસ્થાપન કરવુ જોઈએ. કે જેથી કરીને આપણેે આ કામ યોગ્ય સમયે કરી દેવુ જોઈએ એવુ.
હા હા હા મિત્ર તમારો ટોપિક ખુબ જ સરસ છે, કારણ કે મિત્ર સમય સમય વિશે તમે વાત કરી એટલે હું તમને જણવા માગુ સુ કે કોઈ પણ આપણેે કામ કરવા માટે મિત્ર પેહલા આપણે સમય સમય આપડે સમજોયે કારણ કે, સમય મિત્રો ખુબ જ કિમતી છે. મિત્ર કેવામાં આવે સે કે, સમય કોઈની રાહ નથી જોતું. એ એક કેહેવત ત તમે સાંભલી જ હસે કારણ કે, મિત્ર આપણે, જે પણ ખોવાયેલું હોય, સોનુ હોય, ચાંદી હોય, જે પણ હોય એ આપડે મિત્ર પાસુ મેળવી સકીએ છીએ, પરંતુ મિત્ર ગોવાયેલો આપણે સમય જે વીતી ગેલો સમય એ આપડે કેયારે પાસો મેળવી નથી સકેતો એટલે ત મિત્ર કેવામાં આવે છે કે સોના કરતા સમય વધારે કિંમતી છે.
હા, તમારી વાત સા ચી છે. અ અ સોના કરતા તો સમય એ બઉ કિંમતી છે. કારણ કે, સમય એ ખુબ જ કિમતી છે. આપડે જોવા જઈએ તો કોઈ આપણને લક્ષ્ય પ્રાપ્ત કરવાનું હોય. કે આપડે કોઈ પરીક્ષા આપી રહ્યા હોય. ને એમાં અ આપડે પાસ થવા માટે એક ગુણ ઘટતો હોય. આપડણેે આપણને એક પ્રશ્ન આવડતો હોય પણ એના માટે આપણે સમય જ નથી. સમય એમાં મર્યાદિત હોય તો પછી એ... સમય નથી, એના અભાવ ના કારણે આપડણેે પૂર્ણ નથી. કરી શક્યા તો પછી આપડે એમાં નાપાસ થઈ ગયા તો ક્યારે આપણને ખબર પડે કે આપડે આપણને આવડતું હોવા છતાં મારું રહી ગીયું. તો એ સમયે હમ, બરાબર. કહો ને સુ કિયામાં
હા મિત્ર, તમારી વાત ખૂબ જ સ સાજી સે. કારણ કે મિત્ર, સમય એ કોઈનુ રાહ નથી જોતું. અને મિત્ર કેવાય સે કે, સમય ભલ ભલાને રડાવી દેતા હોય છે. એ એ એટલા માટે કેવામાં આવે સે કે, મિત્ર સમય સમય સમયને આપણે મિત્ર એ સમજવું જોઈએ પૂજવું જોઈએ કારણ કે, સમય એ એવું સે કે મિત્ર અદૃશ્ય હોવા સતાં ભલ ભલાને લડાવી દેતા હોય સે. કોઈ પણ એક્જામ આપવાની હોય, કે કોઈ આપણે અન્ય મહત્વનુ કાર્ય ધોરણ હોય, તો ત્યાં સમય નો ખૂબ જ મહત્વનુ હોય સે આપણે બધી જગ્યાએ સમાજ નુ મહત્વ છે, આપણે એક્જામ આપવા જઈએ, તો મિત્રો ત્રણ કલાક નુ પેપર હોય તો એમાં આપણે ટાઈમ મેનેજમેન્ટ કરવું જોયે કે, આ આટલા પ્રશ્ન આ આટ આટલા ટાઈમ પર હું પૂ પૂર્ણ કરીસ. જેથી કરીને અન્ય બાકી રહે
ચી છે હ આટલા સમયે હ એ ટાઈમ તો આપણને રેહવું જ જોઈએ મિત્ર. કારણ કે તમને ખબર જ હશે જયારે આપડે અ દસમાની બોર્ડ આપતા હોય કે બારમાની બોર્ડ ની પરીક્ષા આપતા હોય. તો એ પહેલા આપણને ખબર કેટલી બધી પ્રેક્ટિસ કરાવે. કેટલા બધા એસીં એસીં માર્ક ના પેપર લખવા કે આપણને સો સો માર્ક ના. પેપર લખવા કે બારમા માં એમસીક્યુ સોલ કરાવે. એનાથી આપડો જે મિત્ર ટાઈમ રેય એ જેટલો આપણને, ટાઈમ પરીક્ષામાં જોએ, તેટલો એમ એ લોકો તૈયારી જેવી કરતા રેય તો તમારે શું કેવું આના વિશે?
હા મિત્ર તમારી વાત જ ખુબ જ સાચી છે પરંતુ મિત્ર આપણે જયારે પણ આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય મિત્ર. તો એ પણ એમાં આપણે મિત્ર એટલું ખનથી દિનથી. અને એટલી મહેનતથી મિત્ર એ કા કાર્ય પૂર્ણું કરવું જોઈએ, જેથી કરીને આપણે ભવી જેમાં કોઈ એવી જગ્યાએ, એવી જગ્યાએ આપણે જઈએ જ્યાં આપણો, મમ્મી પપ્પા આપણા પરિવાર આપણો જે પણ સહી સગા સંબંધીઓ એ લોકો આપણે યોગ્ય રીતે અને શાંતિ જોઈએ, કે હા મારો છોકરો પણ કે મારા ફેમલીમાં પણ આવી કોઈ વ્યક્તિ છે જે જે મહેનત કરીને આગળ વધ્યો અને સમય સમયને ધ્યાનમાં રાખીને અને, સમય સાથે ચાલીને એ આજે
એવી કોઈ જગ્યા પર પહોંચીને, એના વિશે આપણે ખુબ જ ધ્યાન રાખવું જોઈએ.
તમારી વાત સાચી છે મિત્ર. કારણ કે, આપડે કોઈ એવું કામ એમ હ યોગ્ય જયારે સમય હોય. ત્યારે એને આપડે કામ કરી લેવું જોઈએ, જે અંગે તમને ખબર જ છે. કે જે ખેડૂત છે. તો એ, જે વાવણી દરમિયાન કઈ કાર્ય કરવાનું હોય ચોમાસા શરૂ થતા પેલા. તો એ પેલા જ આખી તૈયારી કરી લીધુ હોય છે, જેથી કરીને પછી. સમય જતા એને પછી કામ ન કરવું પડે કારણ કે તમે ખબર જ છે કે જયારે વરસાદ આવે ત્યારે આપડાથી પાળ નથી બંધાતી. આપડે વરસાદ નહીં આવે એ પેલા આપડે પાળ બાંધવી જોઈએ. જેથી કરીને જે બંધ છે એ તૂટે નહી, ને આપ પડે જો વરસાદ આવેને ત્યારે જ આપડે પાય એમ જે બાંધવા જશું પાડ તો પછી એ તૂટી જ જવાની છે ને આપડાથી બાંધાહે હો ની. એ પાણી તોડી જ લાગશે, તો એમાં એવું છે મિત્ર. એમ આપડે જોવા જઈએ તો. હમના હાલના સમયમાં તમને ખબર જ છે વિદ્યાર્થી જીવનમાં કેવું ચાલી રહ્યું છે અમુક એવા વિદ્યાર્થી છે કે જે યોગ્ય સમયે એમ કામ નથી કરતા. સમય નું યોગ્ય રીતે વ્યવસ્થાપન નથી કરતા. ટાઈમ ટેબલ નથી બનાવતા જો ટાઈમટેબલ અમ બનાવતા છે. તો એના ફોલો નથી કરતા એનું પાલન નથી કરતા. જેથી કરીને, એનું પરિણામ એ લોકો પછી શવટે જોય જ છે. અને સારી રીતે જો એ એમ કામ કરે. તો પછી, એને સારું પરિણામ મળે. તો તમે શું કેવો આવું વિદ્યાર્થી જીવનમાં થતું છે કે એમ તમારા આપડે આજુબાજુ જોવો તો.
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે કારણ કે મિત્ર, વિદ્યાર્થી જીવનમાં સમયનું ખુબ જ મહત્વ છે, કારણ કે વિદ્યાર્થી જીવનમાં જે પણ સમયનું મહત્વ આપ પે છે એ જીવનમાં કઈ ને કઈ સારું કરતા હોય સે. કારણ કે આપણે મિત્ર દસમા બારમામાં જે પણ બોર્ડ ની એક્ઝામ આપ તી હોય છે તો એમાં મિત્ર આપણી આપણું જે ભવિષ્ય આપણું જે કરીયર આપણે બનવાનું હોય એ એ સમય પર એટલે કે જે આપને દસમા બારમા માં કેટલો સમય આપી રીડિંગ કરવાનું ને એવું તો મિત્રો એ ખુબ જ મહત્વની બાબત છે જો આપણે અ યોગ્ય સમયે આપણે યોગ્ય રીતે વાપરીએ તો આપણે એમાં આપણે જે પણ એક્ઝામ હોય છે એમાં યોગ્ય રીતેમાં સારા ગુણ મેળવી શકીએ છીએ. અને મિત્રો હું તમને જણાવું છું કે સમય એ કોઈનો રાહ નથી જોતો એ તમને હું પહેલાથી જ કેતો આવ્યો છું. તો વિદ્યાર્થી જીવનમાં સમય નુ ખુબ જ મહત્વ છે એ બધાને ખબર જ છે પરંતુ મિત્રો મારા જીવનમાં જયારે હું સ્કૂલમાં હતો ત્યારે સમયનું મને એટલું મહત્વ સ ન ખબર હતી કારણ કે કે એ સમયે એવું હતું કે સ્કૂલ માં હતા. એટલે કે નાના હતા એટલે એટલું સમજ ન હતી પરંતુ જયારે મેં દસમાની દસમાની એક્ઝામ આપવાનો આપવાની હતી એ સમયે મારા જે શિક્ષકો હતા એ એમણે મને એટલું મોટિવેશન આપ્યું કે કે આપણે સમય ને સમય સાથે ચાલવું જોઈએ. કોઈ પણ એક્ઝામ હોય તો એમાં યોગ્ય રીતે ટાઇમ આપવો જોઈએ ત્યાર બાદ હું એટલું બધું મોટિવેશન થઈ ગયો કે એ સર લોકો ની વાતો માનીને દસમામાં સારા એવા માકર્સ લાયવો. ત્યારબાદ જયારે હું કોલેજમાં આવ્યો ત્યારે સમય નું મહત્વ મને અતિ મહત્વ ખબર પયડુ કે હા સમય એ આપણા માટે ખૂબ મહત્વનું છે સમય સમય ભલ ભલાને લડાવી દેતો હોય છે કારણ કે જો આપણે કોલેજમાં આપણે જઈએ મિત્ર અને ગમે તે જગ્યાએ આપણે ફરતા જ રહયે અને કોલેજમાં જતા ન એટલે નો ઊભા રેય તો જયારે પણ એક્ઝામ તે વિશે તો આપણે યોગ્ય રીતે આવડતું ન હોય અને આપણા લીધે મમ્મી પપ્પા ને એ લોકો એવું ઈચ્છતા હોય છે કે હા મારો મારો છોકરો કે મારો જે પણ સોકરી છોકરી જે કોલેજ કરતી હોય છે એ લોકો આશા હોય છે કે હા મારુ મારો પુત્રો કઈ સારું બનશે કોલેજ જતો હશે એટલે કઈ સારું બનીને આવશે પરંતુ જે પણ વિદ્યાર્થી હોય છે કે એ લોકો કોલેજમાં જતા ન હોય કારણ કે એ લોકો ફરવા જતા હોય છે. ફેન્ડ લોકો જોડે પરંતુ એ લોકો સમય નુ મહત્વ સમજતા નથી તો મિત્રો સમય નું મહત્વ સમજવું જોઈએ. દરેક વિદ્યાર્થીઓ એ સમય નુ ખુબ જ મહત્વ સમજવું જોઈએ.
હા તમારી વાત સાચી છે મિત્રો કારણ કે એ લોકો જયારે એ લોક લોકોનો જે લક્ષ્ય પ્રાપ્ત કરવાનો સમય હોય ત્યારે એ લોકો એના માટે તે યોગ્ય રીતે સમય નથી આપતા જેથી કરીને પાછળથી એ લોકને તકલીફ પડે છે જો તમે જે તમારો કિંમતી સમય આયપો એ બદલ તમારો ખુબ ખુબ આભાર ધન્યવાદ.